તો કેમ છો?
હલો! હું મજામાં છું તમે કેમ છો? તમારા પરિવાર વાળા બધા મજામાં છે ને?
હા, અમારા પરિવાર બધા મજામાં છે અને હું પણ એકદમ મજામાં છું. બોલો બીજું શું કેવું છે તમારા? હમણા તો આપડ તો પેલા શાળાઓમાં ભણતા હતા ત્યારે તો ખુબ મજા કરતા હતા પરંતુ હવે તો ઘરનું બધું એટલે ઘર આપડ જિમ્મેદાર એટલે ઘર તો ઘરવાળા લોકો ને આપણે પર જિમ્મેદારી હોવાથી આપડે તો હવે કામ તો કરવું જ પડે છે પરંતુ આપણા શાળાઓ જીવન ખુબ સારું હતું ને?
હમ્મ, આવડે તો બધું કામના કારણે આપણે મિત્રો એક સાથે વાતચીત કરી નથી શકાતી તમે આજે કોલ કર્યો તો આજે વાતચીત થઈ રહી છે અને એમ તો અમારે વધારે ફરવા જવા પડે છે અને પહેલા તો આપડે કેટલા વાગે કેટલા કેટલા કલાક સાથે સ્કૂલમાં મજા કરતા તે ને કેટલી મજા કરતા આવી કોઈ પણ પ્રકારની મજા કરવી કરાતી નથી અને અ કામ પર જોવા પડે છે અને કામમાં જ બધું જીવન નીકળી જાય છે એટલે ઘણી બધી મજા નથી આવતી ને સ્કૂલમાં જે મજા હતી તે અલગ જ મજા હતી. સાચું ને?
હા, એકદમ સાચું કારણ કે જે આપણેે પેલામાં જે મજા કરતા એ તો કઈ અલગ જ જિંદગી હતી કારણ કે તે સમયે આપણને કોઈ પણ પ્રકારનો માથા પર બોજ ન હતા એ સમયે આપણું ખૂબ સારું પણ હતું પરંતુ આપણે ત્યારે ઈચ્છતા હતા કે આપણેે જ વેહલા મોડા થઈ જાય ને પેલો પેહલા આપડે બધું પેલું કરીએ ને એવું બધું આપણને ત્યારે હતું કારણ કે ભણવાનું ત્યારે એવું ન ગમતું કે જેથી કરીને આપણે કે એક્ઝામ આપ પણ બહુ વાંચો પડતું હતું એવું લાગતું હતું પરંતુ શાળાઓનું જીવન તો આપડ ખુબ સારું પડતું હતું તે આ પણે આ બધી રમતો રમતા જેમ કે ઘણી બધી ખો ખો હોય છે, કબડ્ડી, ક્રિકેટ આવા નાના-નાના એટલે કે આપડા નાના હતા ત્યારે કેટલી મજા કરતા હતા અને જેમકે નાલા હતા ત્યારે લખોટી ને એ બધા રમતા ત્યાં બધા ફેન્ડ લોક સાથે કેટલી મજા કરતા હતા. અને જમવાનું પણ આપણે રિસેસ હોય ત્યારે ટાઈમ પર બેસી જતા અને ખુબ હસી હસી હસી કરીને આપણે ખાવાનું ખાતા અને ત્યાં બધી વાતો પણ કરતા હતા એતો બબરને
તે તમે સાચું જ કહ્યુ સ્કુલે જતા વહે સવાર ઉઠીને પહેલા જને ક્રિકેટ રમવા જતા ક્રિકેટ રમીને પછી આપણે એકાદ કલાક ભણતા અને ક્રિકેટ માટે આપણે કેટલી મજા કરતા અને તેમા પાછી નાહી નાહી ને આપણે પછી રન નહી મારી સકતા એમાં અલગ જ મજા આવતી પછી આપણે તમે જણાયું એ પ્રમાણે એકાદ કલાક એક બે કલાક વાંચન કરતા કરતા પછી આપણે બીજી એક તેમાં પાછુ આપણે બહાર જતા અને ભોજન કરવાનું ચાલું કર દેતાન જમવામાં તો આપણે બધા મિત્રો એકી સાથે બેસીને તે બધા લોકો અલગ અલગ પ્રકારની વાનગી લાવતા ઓ આપણે એકબીજામાંથી ખાવાની વસ્તુ અલગ અલગ પ્રકાર ખાવાની અલગ જ મજા હતી અને તેમાં આપણે એકબીજા સાથે બેને વાતચીત કરતા અને તેમાં અલગ બહ મજા આવતી અને ખુબ જ મજા કરતા હતા અ બીજું એ પ્રમાણે આપણે હ ખુબ મજા કરતા અને સાથે સાથે બપોરેનું જણાવ્યું તો બપોરે પણ આપે પાસે રમવા લાગી જતા અને ખુબ મજા કરતા એટલે આપણને સ્કૂલમાં તો ખુબ મજા આવતી અને આપે ખુબ પણ મજા વગડતા સાચું ને
હા એકદમ સાચું તમને યાદ છે કે આપણે શાળામાં એકવાર આવ પે ફંક્શન રાખેલો હતો ત્યારે આપણે ઘણા બધા ડાન્સ પર કરેલા અને આવ બધી પ્રાર્થના ભાગ લીધી હતી ત્યારે આપણને કેટલી મજા કરેલી હતી કારણ કે તે સમયે આપડ સમય બેસ્ટ હતો કારણ કે બધા શિક્ષક પણ આપણને સમજાવતા અને એ લોકો આપણને એ શીખાવતા ડાન્સ ત્યારે આપણને કેટલી મજા આવતી હતી અને આપે ડાન્સ આવા બધા વિદ્યાર્થી સામે આપણેે પણ વિદ્યાર્થી હતા પણ આપણેે બધા સામે રજૂ કરવાનું બધા સરલો સામે રજૂ કરતા હતા અને ત્યારે એવી મજા તો કે અલગ જ હતી અને શાળાઓમાં તો એ પણ એવું જીવન હતું કે જે શાળાઓમાં બધા સ્કૂલોમાં આપણને પ્રવાસન પણ લઈ જતા અને ત્યારે આપણે કેટલી મજા કરી હતી પ્રવાસમાં પ્રવાસ ડેરી બેાઈને આપણે બસમાં કેટલી બધી રમત ગમત વર સાથે કરી હતી અનેસી એટ ડાન્સ કરીને જતા હતા અને એ કેટલી મજા કરલી હતી એતો બરાબર ને તમને યદ હશે ને એ તો
યાદ છે નાટક એમાં મને ખાસ યાત છે કે આપણે એક દારૂડીયો વાળો નાટક કરલો હતો તે દારૂ વાળો આવતો તે રસ્તો પૂછતો અને તેમાં હું રસ્તો બતાવવા વાળો રહીલોને આગે જાગી ખબર જને વિ બો બો બ મા હિન્દી માં વાત કરી ત તો હ આપણે ગુજરાતીમાં ત્યાં ખુબ જ મજા હતી અને એ નાટકમાં પણ બધાને ખુબ જ મજા આવી અને બધા ખૂબ તાળી ગડગડાથી અમને આપણને સન્માન આપેલું હતું અને ટીચરને પણ એ નાટક ખુબ જ ગમેલું હતું તે નાટક આપણને નાટક કરવાની પણ ખુબ મજા આવી હતી અને બધાને નાટક જોવાની પણ ખુબ મજા આવી હતી બીજી બી યાદ જોઈ આપણને બપોરને ખાવાનું સ્કૂલ માંથી પણ ખાવાનું મળતું માં આપે દરરોજે એક દિવસે ખીચડી આવતી કે એક દિવસે મોહનથાળ આવતું અને બીજા દિવસે દાળભાત આવતું તે આપણે એક જ સાથે બેહીને ત્રણ ચાર જણા એક જ ડીશમાં ખાતા ખાવાની પણ અલગ જ મજા હતી ખાવા સાથે વાત ચીત કરવાની પણ અલગ જ મજા આવતી અને આપણે સ્કૂલની પાછળ એક આંબાની વાડી હતી આંબાની વાડી માંથી આપણે કેરીઓ લ આવતા અને કેરીઓ તોડીને પણ ખાતા તેમાં પણ ખૂબ ખૂબ આપણને મજા આવતી અને બધી મસ્તી કરવાની પણ ખૂબ ખૂબ મજા હતી અને આપણે અલગ અલગ પ્રકારના સ્પોર્ટ્સ રમતા જેમ કે આપણે ક્રિકેટ પણ ખાસ કરીને રમ્યા જ કરતા ન થયા હતા આપણે ખોખો પણ રમતા કબડ્ડી પણ રમતા અને કબડ્ડીમાં તો એટલી મજા આવતી કે આપણે થોડીક વાર પાછું જણા મળીને કબડ્ડી રમી કર એમાં પણ ખૂબ ખૂબ મજા આવતી સાચું ને
હા એકદમ સાચ વા આપડે રમતા રહેતા હો મને તો બહુ યાદ છે અને હું પણવા બધા દિવસો ખુબ મિસ કરું છું અને અમુક વાર મને યાદ આવી જાય છે એટલે તમને ફોન કરું છે કે આપડ બાયપણ ની યાદ શાળામાં કેટલી મજા કરતા હતા અને આપણા ઘણા બધા ફ્રેન્ડો છે જે આપણને યાદ આવે છે અનેને તે લોકોને હું ફોન પણ કરું છું જેમ તમને કરી્યો છે તેમ કારણ કે આપણે હમણા તો શાળાઓનું જીવન તો ભૂલી જ ગયા છે અને હમણા તો આપડા ઘરની જિમ્મેદારી આપણા પર હોવાથી આપ તો જોબ કરવું પડે જ છે પરંતુ આવા દિવસોને યાદ આવવાથી આપણને ખુબ એવું પેલું થઈ જાય છે જેથી કરીને હું યાદ આવેમને ફોન કરું છું અથવા કો બીજા ફ્રેન્ડને પણ ફોન કરું છું કાર આવી બધી યાદોને પાછાથી ફરીથી આપણે યાદ કરીએ તો ખુબ સારું કહેવાય છે અને આપણે બધા ફ્રેન્ડો આપને બધા હમણા તો જોબ જ કરે જેથી કરીને કોઈને ટાઈમ નથી મળતો કે બધા ભેગા થઈને આપણે મળીએ પરંતુ આપણેે એક દિવસે એવો રાખવો જોઈએ કે જેથી કરીને આપ બધા ભાઈઓ પછી જે પણ આપણા બધા સ્કૂલ ફ્રેન્ડ હતા તેઓને મળીએ આપણે બધ પ્રોગ્રામ રાખીએ આથી શાળાનું જીવન તો કઈક અલગ જ હતું જેમ કે શાળા ન જીવનમાં આપણે મમ્મી લોકો પણ આપણને સવારે વહેલી સવારે ઉઠીને આપને તૈયાર કરી દે છે અને આપણને ન જવાનું મન હોય તો પણ આપણને મોકલે જ છે તે આપણને બહ મિસ થાય છે કારણ કે મમ્મી આપણને હાથ એમની હાથથી રસોઈ બનાવીને આપણને શાળા માટે ભણવા માટે મોકલે છે અને ત્યાં આપણે જઈને ભણીએ છીએ અને આપણે શાળાઓ તો જવું જોવું જ એટલે શાળાઓમાં જવું તો જોઈએ જ જેથી કરીને આપણે હમણાં તો્યા એ જોબ કરી રહ્યા છીએ ને ત્યારે આપણે જો ભણીએ ન હોય તો આપણને હમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ શાળાઓનું જીવન એ ખૂબ સારું હતું અને ખૂબ મજાનું પણ હતું અને આપણે તો ખૂબ મજા પણ કરી હતી ત અમે પણ હમણા તો જોબ કરતા હતા જેથી કરી હમણાં તો, આપણેે મળવાનું ખુબ અઘરું છે જેથી કરીને તમે પણ, એક દિવસ એવો રાખો કે આપણે મળે.
હા સાચી ભાઈ આપણે એકા મળ અને પુણી દોને પાછી યાદુ કરીએ, અને તે આદુ થી સાંભળને આપ બધા સાથે મળીને હસીએ અને, એવું થાય તો આપે કોઈ બીજી ફરવાના પ્લાન બનાવી જેમ આપણે સ્કૂલમાં એક વખત પ્રવાસ લઈ ગલા તે પ્રવાસમાં, આપણે ડુંગર વિસ્તારમાં લઈ ગયેલા, તો આપણે ફરવાની પણ ખૂબ ખૂબ મજા આવી હતી, અને તે ફરીને આપણે એક ડુંગર પર ગયેલા અ ડુંગરમાં આપણે સાથે ચડીને રેસ પણ લગાવેલી હતી ત્યારે, રેસમાં પણ ખૂબ મજા આવી હતી, ત્યારે તે રસમાં હું પહેલો ક્રમ આવેલો અને ત બીજા ક્રમ આવેલો, ત્યારે પણ ખૂબ મજા આવી હતી, અને ડુંગળમાં આપ માતાજીના દર્શન પણ કર્યા હતા અને ત્યાં આપણે ચાર ચાર પ્રકારની વસ્તુ ખરીદી કરીને જેથી કરીને, આપણને ખુબ મજા આવેલી હતી ને કૃપા વાસ્તુ મને હજુ પણ યાદ છે, તેમાં આપણે ખુબ મજા કરી એવો આવું પ્રકાશ આપણે પાછો હવે કરીએ ને એવી જ યાદ આપણે પાછી બનાવીએ. આના માટે તો તમે તૈયાર છો ને?
આના માટે તો હું તૈયાર જ છ હું પણ, તમને એજ કેહેવા માંગતો હતો કે આપણેે એક સારી એટલે કે જોબ માટે જોબ તો આપણે કરીએ જ કરીએ છીએ પરંતુ એક દિવસ આપડે રાખીએ, અને